કેમ છો?
હું પણ મજામાં છું. આજે આવે છે.
હમ્મ. વાહ આ બોવ સરસ અને જરૂરી ટોપિક છે.
બઉ ગમે છે. અઅ હરિયાલી જોવાથી મન ફ્રેશ થઈ ગઈ છે.
વધુ ગમે છે.
તને મારા વોઇસ ઝ ક્લિયર આવે છે.
તો તમારા વોઇસ
હેલો
હું પૂછ્યો તને કઈ વૃક્ષો શોધી છે
મને તો વડ અને રૂ વૃક્ષ વડનું વૃક્ષ બો ગમે છે.
મને પણ વૃક્ષો ગમે છે અને વૃક્ષો હોય છે તમે શું લાગે હોય છે ને?
બોજ જ યુઝફુલ બો યુઝફુલ હોય છે વૃક્ષો.
હા, વૃક્ષો આપણા માટે ઘણા ફાયદેકારક હોય છે. સૌથી મોટો ફાયદો તો ઓક્સિજન આપે છે. માણસને જીવન માટે ઓક્સિજન જરૂર હોય છે ને? વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષિ લે છે એટલે ઓછું થાય છે. એટલે શહેરોમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આજે તો પોલ્યુશન બહુ વધી રહ્યા છે.
હા વાહનો અને ફેક્ટરી ના કારણે
હા, તમારા વાત સાચી છે. વાહનોને ફેક્ટરીને કારણે બહુ પ્રદુષણ હોય છે. એટલે વૃક્ષો પર્યાવારણ જાળ અઅ બચાવવા માટે મદદ કરે છે. તને વૃ ક્ષોની વૃક્ષોની નીચે રહેવું ગમે છે?
મને તો બો ગમે છે. ઠંડી હવા મળે છે. ઉનાળામાં વૃક્ષોની છાયા કેટલી રાહત આપે છે.
હમ્મ આ તમારી વાત સારી છે. વૃક્ષોની છાયા હા, તમા તમારો વોઈસ ક્લિયર છે.
હું પૂછ્યું વૃક્ષોથી વરસાદમાં પણ મદદ મળે છે ને?
હા, વૃક્ષો વરસાદમાં બેલેન્સમાં બો મદદ કરે છે.
હા, જો વૃક્ષો કપાઈ જાય તો શું થાય?
કપાઈ જાય તો ટેમ્પરેચર વધે અને વરસાદ ઓછું પડી શકાય.
હમ્મ. ટેમ્પરેચર વધે અને વરસાદ ઓછો હોય છે અને જમીન પણ સુખી થાય જાય છે. જમીનનું ધોવા પણ થઈ શકે સોઇલ ઇરોઝન ને?
ટીચરે પણ આ વિષે
હોવે હતું હમ વૃક્ષો પ્રાણીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે.
કઈ રીતે?
આ રીતે કે ઘણા પક્ષી અને પ્રાણી વૃક્ષો પર રહે છે. પક્ષી માલો બનાવે છે અને કેટલાક પ્રાણી ખોરાક પણ વૃક્ષોમાંથી મળે છે. એટલે વૃક્ષો પ્રકૃતિનું મહત્વપૂર્ણ ભાગ છે.
બિલકુલ. તેને ક્યારે વૃક્ષો રોપાયું છે?
હા, હું સ્કૂલમાં ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામમાં વૃક્ષો રોપ્યા છે.
કઈ પ્લાન્ટ રોપ્યું હતું?
અ હું સ્કૂલમાં નીમનો પ્લાન્ટ રોપ્યું હતું. નીમ પણ બહુ ઉપયોગી હોય છે ને. મેડિકલ કો્વોલિટીસ પણ સારું હોય છે એમાં. મારા ઘર પાસે પણ નીમનું વૃક્ષ છે. સવારે તે બેસું સુરું લાગે સવારે તે બેસું સુરું લાગે છે. અ ની મનું વૃક્ષ નીચે. તને ગા નીંગ ગમે છે?
ઘણી
મને પણ નાના મને પણ નાના પ્લાન્ટસ ઉગાડવું ગમે છે. પ્લાન્ટને રોજ પાણી આપવું પડે અને સંભાળ પણ રાખવી પડે. પણ પછી જયારે પ્લાન્ટ મોટો થાય તો ખુશી થાય બઉ
આજકાલ લોકો વ વધુ વૃક્ષો આપતા જાઈ રહ્યા છે. બિલ્ડિંગ અને રોડ બનાવવા માટે. પણ એનાથી ગવમેન્ટ ના નુકસાન થાય છે.
હા, તમારી વાત સાચી છે. બઉ લોકો વૃક્ષોને કાપ્યા રહે છે બિલ્ડિંગ અને રોડ બનાવવા માટે અને એન્વાયરમેન્ટને નુકસાન પડ્યા છે અને ગ્લોબલ વોર્નિંગ પણ સારું હોય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું ટેમ્પરેચર વધુ અને એના કારણે વેધરના અ ફફ થાય જાય છે.
ક્યારે વધુ ગરમી અને ત્યારે ઓછું વરસાદ એટલે વૃક્ષો બચાવવા બો જરૂરી છે.
સાચી છે. ફક્ વૃક્ષો રોવા રોકવાથી કામ ના ચલે સંભળ પણ રાખવી પડે છે. તને લાગે છે. સ્કૂલમાં આ વિશે વધુ.
બાળકો નાની ઉંમર અમે વેલ્યુ સમજીએ જરૂરી છે. પછી, તે મો થાય ને પણ અ પ્રકૃતિ નું ધ્યાન રાખશે. હેલો,
હા, ત ગ છે. વૃક્ષો,
હમ્મ, મને તો યાદ નથી તને કઈ યાદ છે.
મને વૃક્ષો બચાવો જીવન બચાવ.
ઓહ, મને બી યાદ આવી ગઈ.
હમ્મ,
હેલો,
હા,
તને ફોરેસ્ટમાં જવાનું ગમે છે.
હા મને ફોરેસ્ટવાનો બહ ગ છે. અને વચ્ચે રહેવું બહુ પીસફુલ હોય છે. હોય છે. કારણ કે, ત્યાં પોલ્યુશન ઓછું હોય છે. જ